કેમ છો.
કેમ છો.
હલો કેમ છો.
હા હું મજામાં જ છું તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે મને તારી સાથે ના અ શું કેજ આપનું સય મહત્વ આ વિષ પર વિસ્તારથી વાત કરવાની છે, કારણ આ અ ચા અ ઇમ ગુડ હેબિટ કયુ છે કે ગુડ સયે એ વ્યક્તિનો જીવનની ખરી સંપત્તિ છે ને આપની આદતો જો આપણા વ્યક્તિત્વ વિચાર સંભાવ અને ભવિષ્યનુંું નિર્માણ કરે છે, તો એનાથી સારા સંસ્કાર અને સારા સમય હોય તો તે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે ને તો એટલે જ કહેવાય છે કે સારી સવાય હ જ આ જ ભવિષ્યની આ છે.
તો પછી મારા માટે એનાથી કહું હતું કે સારી આદતો જે વ્યક્તિના જીવનની સાચી સં પતિ છે. જેીવી પછી રીતે અને ના નાનું બીજું મોટું ઝાડ બને છે. જેમ કે એવી જ રીત નાની નાની સારી આદતો વ્યક્તિને જીવન સુધારે અને સફળ બનાવે છે. તો સારી આદતો આપને વિચાર કરવા માટે વર્તન અને તો પછી વ્યક્તિ ન અસર કરે છે જો વ્યક્તિ સારી આદત તો આપને આવે છે તો તે પોતાના પરિવાર શાળા કાર્યસ્થળ તો સમાજ માં સમાન મેળવે છે જેમ કે અ જીવનમાં સફલ અને તો સુકીી બનવા માટે સારી આદતનું મહત્ત્વ ખૂબ જ વધારે જ છે.
અને કેમ છે કે બાળપણમાં પડેલી આદતો આખું જીવન સાથે રહે છેને. તો એટલે માતા પિતા અને શિક્ષક બાળકોને નાની ઉંમરથી. ગુડ હેબિટજ અ સારી સવાઈ શીખવાડે છે જે બાળકો સમયસર ઉઠે છે અભ્યાસ કરે છે વડીલો નાદર કરે છે સત્ય બોલે છે, અને સ્ ્ રાખે છે ને તો એ આગળ જઈને સારા નાગરિક બને છે, એ લોકો.
તો મારા માટે સારી આદત એટલે સારી આદતીવી કાર્યકોું છે કે આપણ આરોગ્ય સ્વભાવ અભ્યાસ કામ અને સંબંધો સુધારાવા માટે મદદ કરે છે જેમ કે વ અસર ઉઠવું સ્વચ્છ રહેવું સત્ય બોલવું અને તો મોઠાઓનોો આદર કરવો જોઈએ અને તો સમયસર કામ પૂરું કરવું પછી. અ નિયમિત અભ્યાસ કરવો જોઈએ વ્યાયામ કરવો જોઈએ પછી સ્સ્થ તો ભોજન લેવું પછી પાણી પીવું અને તો અ બીજાની મદદ કરવાની આદત તો સારી આદતમાં જ ગનાય છે.
અને કેવું છે કે ટાઈમ પર ઉઠવાની આદત ખૂબ મહત્ત્વની છે કારણ વહેલા ઊઠવાની શરીર તાજું રહે છે, મન પ્રસન્ન રહે છે અને દિવસભરના કામ સમયસર પૂર્ થાય પૂરું થાય છે. છે ને તો સવારે વ્યાયામ યોગ. અને પ્રાણાયામ કરવાથી શરીર મજબૂત પણ બને છે. અને રોગ રોગથી બચી પણ શકાય છે.
હા તો મારા માટે પછી અ વિદ્યાર્થીઓ માટે સારી આદતો ખૂબ જરૂરી છે જેમ કે રોજ સમય પર શાળાએ જવું પછી ધાનથી અબ્યાસ કરવો જોઈએ, પછી શિક્ષણ ના સન્માન કરવું નઈ તો પછી હોમવર્ક સમયથી જ પૂરો કરવો જોઈએ હ, પુસ્તક વાંચવાની આદત તો રાખવી જ જોઈએ. એમ કે પરીક્ષા માટે નિયમિત તૈયારી કર કરવાની આદતો વિદ્યાર્થીઓને ઉજ્જવલ ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. તો પછી આલસ અને સમય બગાડા બગાડવાની આદતોથી દૂર રહેવું જોઈએ.
એકદમ સાચું બોલે તુ કારણ કેવું છે કે, અ સ્વચ્છતા ની આદત પણ એક ઉત્તમ સવય છે ને તો રોજ અ સ્નાન કરવું જોઈએ, દાંત ઘાાસ સાફ કરવો જોઈએ, સ્વચ્છ કપડા પેરવા જોઈએ, હાથ ધોવા અને આજુબાજુનો પરિસર સ્વચ્છ રાખવો જોઈએ. આ બધાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને બીમારીઓ દૂર રહે. છી ને એનાથી બી.
હમ્મ. તો મારા બા મારા માટે તો આરોગ્ય માટે સારી આદતો અ શરીરને સ્વાસ્થ્ય રાખે છે. જેમ કે રોજ સવારે ઉઠવું પછી દાંત સાફ કરવા પછી સ્થાન અ સ્નાન કરવું જોઈએ. સ્વચ્છ કપડા હેરવાના અને તો પછી ભોજન લેવું ફાસ્ટ ફૂડ અને ઓછું ખાવું. ખૂબ પાણી પીવું અને તો દરે દરરોજ વાયામ કરવું જોઈએ આ બધાથી અ આર આપની શરીરને મજબૂત બનાવે છે અને તો પૂરી ઊ ગિલેવી પણ એક સારી આદત છે. જેમ કે મેં જે મનમાં અને તો પછી શરીર બંને માટે અ લાભદાયક જ છે. જેમ કે, સારી આદતો અને તો આ સારું જ છે.
એકદમ છતી બોલા કરે. સમય નું બા પાલન કરવું એ પણ એક સારી સમય છે ને. તો એ સમય સરર શાળાએ કાર્યાલય અથવા કોઈ કાર્યક્રમમાં પહોચવાથી આપની શિસ્ત અને જવાબદારી દેખાય છે. આપણ જો કાર્યક્રમમાં જલ્દી જઈ છે, તો આ સારી શિસ્ત છે. આ આ કેવું કેવાય છે? અને સમયનું મહત્વ સમજ સમજનાર વ્યક્તિને જીવનમાં વધારે સ પણ મળે છેને અને સત્ય બોલવાની પણ આદત વ્યક્તિને વિશ્વાસ પા ત્ર બનાવે છે. સત્ય બોલનાર વ્યક્તિ પર પરિવાર મિત્રો અને સમાજ વિશ્વાસ અ રાખે છેને, તો ખોટું બોલવાથી સંબંધોમાં તિ તિરાડ પડે છે.
તો પછી સારી આદતો કેવી રીતે વિકાસિત કરવું જોઈએ. જેમ કે પછી રોજ નાના લક્ષ્ય નક્કી કરવા પછી સમયસર ઉઠવાની અને તો સુવાની આદત પાડવી જોઈએ, દોરોજ વાંચન કરવું જોઈએ. પછી માતા-પિતા અને તો શિક્ષકની સલાહ માનવી જોઈએ. નિયમિ ત વ્યાયામ કરવો જોઈએ. પછી મોબાઈલ અને સોશિયલ મીડિયા મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. એનો જાદ જા સ્ક્રીન ટાઈમ ન રાખું જોઈએ, તો સ્વચ્છતા રાખવી જોઈએ. અને તો હંમેશા સત્ય બોલવું અને તો પછી પ્રામાણિક રહવું, પછી સારા મિત્ર ની સંગત રાખવી જોઈએ દરરોજ પોતાની આદતોની ક્ષમતા કરવી જોઈએ.
એકદમ સાચું બોલા તમે કારણ કેવું છે કે વડીલોનો આદર ના, નાનો પ્રેમ પણ સારો સંસ્કારની નિશાની છે, ને તો માતા-પિતા શિક્ષક અને વડીલોનો સમય સન્માન કરવાથી આપને તેમના આશીર્વાદ અને માર્ગદર્શન પણ મળે છે. નિયમિત અભ્યાસ અને વાંચવાથી આદત જ્ઞાન વધારે છે. અને રોજ પુસ્તક વર્તમાનપત્ર અથવા સારા લેખક માથી વિચાર શક્તિ, ભાષા, જ્ઞાન અને ન વિશ્વાસ વધારો થાય છે ને. તો ને જીવનભર સાથે રહે છે, એનાથી
મારા માટે સારી આદત ત દુનિયામાં ઘણા મહાન લોકોને સફળતા પાછળ તેમની સારી આદતો જ જવાબદારી હતી જેમ કે નિયમિત મહેનત સમયની કિંમત શિસ્તા પછી પ્રામાણિકતા અને તો વિચાર તેમના મહાન બનાવ્યા જેમ કે સફળતા એક દિવસમાં મળતી નથી પણ સારી આદતો ધીરે-ધીરે
વ્યક્તિને સફળતા સુધી પહોંચાડે છે.
એકદમ સાચું તમે કારણ પૌષ્ટિક આહાર લેવો અને જંક ફૂડ તી દૂર રહું ના પણ એક સારી સવાય છે, કારણ તાજા ફળો, ભાજી, દૂધ, ડાળ અને સંતુલિત ભોજન શરીરને તંદુરસ્ત રાખે છે, ને અને આજના સમયમાં તો મોબાઈલ અને સોશિયલ મીડિયાનો તો માર્યાદિત ઉપયોગ કરવો જરૂરી છે. કારણ વધારે સમય મોબાઈલમાં પસાર કરવાથી અભ્યાસ કામ બની સ્વાસ્થ્ય પર અસર પણ પડે છે, ને. તો એટલે સમયનો યોગ્ય ઉપાયગ કરવો જોઈએ આપણે.
સારી આદત તો જે વ્યક્તિ નમ્ર જતી વાત કરે છે જેમ કે સત્ય બોલે છે, પછી બીજાનો આદર કરે છે. અને તો મદદ બી કરે છે. જે તે સમાજમાં પ્રિય બને છે અને તો સારી આદતોથી મિત્રના મજબૂત અને તો બને છે એમ કે પરિવારમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે અને તો સમાજના વિકાસ માટે પણ સારી આદતો જરૂરી જ છે
એકદમ સાચી બોલે કારણ શું ફક્ત વ્યક્તિને નહીં પણ સમાજને પણ બદલી શકે છે કારણ જો અ દરવેક એક વ્યક્તિ સ્વચ્છતા રાખે છે ને તો નિયમનું પાલન કરે છે. પર્યાવરણ ની કાળજી લે છે પાણી બચાવે અને બીજાની મદદ પણ કરે છે. તો સમાજ અને દેશ બંનેની પ્રગતિ થાય છે. અને સારી સવાયો કેમ છે કે વિકાસિત કરવા માટે રોજનાના પ્રયત્ ત્ન કરવો જરૂરી છે કારણ શીર્વાદ શરૂઆત તો તકલીફ પડે પણ નિયમિત અભ્યાસથી તે જીવનનો ભાગ બની જાય છે ને તો એટલે આ એ બઉ સારું છે.
અને તો ખરાબ આદતા ફક્ હખર આદતો થી બચવું જોઈએ જેમ કે વધારે મોબાઈલનો વધારે ઉપયોગ પછી આલસ સમય બગાડે અને તું ખોટું બોલું ગુસ્સો કરવો ગંદગી ફેલાવી અને અને ત જવાબદારી ભાગુ આ ખરાબ આદતો જીવન અનો પાછળ ઢકલે છે જેમ કે એટલે જ અવી આદતો નો ધીરે ધીરે છોડીને સારી આદતો અપનાવી જોઈએ. એમ કે રોજ સવારે વેલેસર ઉઠું જોઈ એ દિવસ નો આયોજન કરું પછી સ્વચ્છતા રાખવી માતા પિતાને અને શિક્ષકોનો આદર કરવો જોઈએ સમયથી કામ પૂરું કરવું જોઈએ બસ અંતમાં હું એટલું જ કહીશ કે સારી આદતો થી જીવન ને તો અમૂલ્ય મૂડી છે જેમ કે વ્યક્તિને સ્વાસ્થ્ય ખુશ પછી સફલ બનાવા બનાવે છે અને તો આજ તો વ્યક્તિ પરિવાર છે. ક્યા સમાજ અને અ પ્રેરણા બને છે એટલે નાની ઉંમરથી જ સારી આદતો અપનાવી અને તો જીવનને સુંદર અ બનાવવું જોઈએ.
હા બરબર. કારણ સારા સવયો જીવનને સુંદરને શસ્ અને આનંદમય બનાવે છે ને. જો સારા વિચાર સારા વ્યવહાર અને સારા સંસ્કારથી વ્યક્તિ મહાન બને છે એટલે અ ને આજથી ચાંગ અ સારાસ સમયો અપનાવાનો સંકલ્પ કરીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ. કાલે સવારો સારા સમયે લાવા અને લાવો જોઈએ અને સારા સવયે સવયે ઘડવો જોઈએ. ચલો પછી મળજો બીજા ટપ, અને તારી સાથે વાત કરીને બહું સરસ લાગે. ફરી મલજે. બાય.